હા, બેમ છો? જય શ્રી કૃષ્ણ.
કેમ છો?
બસ મજા મે. તમે કેમ છો?
મેં પણ મજામાં આજે વિચાર્યું કે ઘણા દિવસ થઈયા તમારી જોડે વાત કરીને તો વાત
ના ના હાચી વાત ભલે કીધું, હા બોલો.
હા, કેમ છે ઘરમાં બધા સારા? હા, જમી લીધું?
હા, જમી લીધું. કોઈ ટી વી જોવે, કોઈ મોબાઈલ જોવે, કોઈ બહાર બેઠ્યા છે.
હા, એજ તો મેં બી બસ હમણાં જઈમી ને ફ્રી થઈ.
એવું?
એ હા.
હમ્મ, હાચી વાત એ.
હમ્મ, તમે શું કરો?
બસ અમી બેઠા છે ટી વી જોઈએ.
હા, એજ હમણાં મારા ભાઈ ના પણ લગ્ન નક્કી થયા છે.
તે એવું તમાર ભાઈ ને?
હા, દિવાળી પર લગ્ન નક્કી થયા છે એના.
એવું હચી વાત..
બસ હમણા. હા, હમણાં બસ એની તૈયારી ચાલુ છે વિચારી શું પહેરીને શું નહી. પેરેને શું લેવાનું શું નહી લે હા, બઉુ મજા છે હમણાં ભાઈ ના લગન ને એટલે મજા.
હાચી વાત એ. તો તમે તો બઉ ખરીદદારી કરતા હશો નહીં હવે?
હા, એજ વિચારું છું શું પહેરું ને, શું નહી પહેરું. હમણાં પ્લેનિંગ ચાલુ છે. હમણાં થી વિચારશું તો પછી થશે કેમ કે હજુ તો ચાર પાંચ મહિના જ છે. તો બધું પ્લાનિંગ કરવું પડશે અનેને ભાભી માટે પણ લેવું પડશેને. લગનમાં. કેવું ને બધું આપવાનું ને કરવાનું આપણા આપણામાં તો બહુ જ થાય છે.
હા બહુ જ સતા થાય.
હમ હમ એજ તો લગ્ન પ લગ્ન પેલા ને
પહે્યારે નહી તો મા સાડી સાડી બહુ સરસ પહે્યારે તમ તો.
હા એજ. તો પેલા લગ્ન પેલા કેવી લાઈફ હોય ને જીન્સ ને કુર્તીમાં ફરીય. લગન પછી બધું બદલાઈ જાય હમ લગ્ન પેલા છે ને જિંદગી લગ્ન પેલા જિંદગી બહુ અલગ જ હોય છે બધા આપડે એકદમ ફ્રી હોય કઈ ટેન્શન નહી હતું કશું નહી. લગ્ન પછી તો બધી આખી જિંદગી બદલા બદલાઈ જાય હા ઘર છોડવાનું- પોતાનું ઘર છોડીને નવા ઘરે જવાનું ત્યાં એડજસ્ટ કરવાનું રહેેવાનું બધા લોકો ક જોડે મતલબ હલી મલી‌ને‌‌ રેવાનુ કેટલું કઠિન કામ છે છોકરી માટે પોતાની જિંદગી લી હોય એ જિંદગી છોડી ને નવી જિંદગી હ બધું કરવું બધા એના મોલમાં ઢલવાનું બહુ છે.
હાચી વાત એ.
તો શું એટલી જવાબદારી આવી જાય છે આપણા પિયરમાં તો શું છે જેવી રીતે રહેવું હોય તેવી રીતે. વાય ક ટેન્શન ના હોય જયારે મન હોય ત્યારે ઉઠી શકે બેસી જે ખાવું હોય.
સાાચી વાત ર તમારી.
પછી સસુરાળમાં તો ફરક પડી જાય છે ટાઈમ પર ઉવા પડે બધું જવાબદારી હોય ઘરનું કામ હોય.
સાચી વાત પેલા બીજાના કહે તો ટાઈમ હો ટાઈમ હું ટાઈમ ઉઠવાનો આપણા મમ્મ આપણે પિયર મે તો તો ગમે તેમમ ટાઈમ ઉઠે તો ચાલેે.
હા હા એજ ને. અને મ તો લગન પલાની લાઈફ હા એમ તો મારી મ લાઈફ સારી જ છે લગન પછી બી પણ લગ્ન પહેલાની જે લાઈફ એકદમ ફ્રી હતી એકદમ મતલબ સારી લાઈફ હતી.
જિંદી તો આપણે બહુ મસ્ત જિંદગી હોવે.
હા એજ. તો કોઈ ટટેન્શન ન છોકરા લોો મલબ બધા હા હમણાં બધા ની જવાબદારી આવી જાય છે.
આપડણે બીજા ઘેરએ તો એન ઘેર કેવ કેવો વ્યવહાર હોવે કેવું ખાવાનું હોવે બધું આપણે રીત બદલી જેવા હોય ને જેવું બનવું પડે પછી આપણે.
એજ તો છોકરા લોકોને તો શું છે એજ ઘર માં રેવાનું છે. આપડે તો આપણું ઘર છોડીને આવીએ તો બધું આપડ કેટલું દુઃખ લાગે એમ. પણ નવી જિંદગી ચાલુ કરી એક તરફ ખુશી થાય છે એક તરફ દુઃખ ભી થાય છે કે આપડા મા બાપ ને છોડીને આપડણે અહિયાં નવી જિંદગી ચાલુ
મા બાપ આપણે પાલ્યા પછો એટલા મોટા કરીએ બીજાના ઘેર આપણે મૂકી જો. આપડ છોકરી ન કોઈ ઘેર નહી એ.
કોઈ ઘર નથી આપડું એજ છે શું કરી હવે. આ જીવન છે.
છોકરામાં ન કોઈ ટટેન્શન નહીં કોઈ બે
છોકરા લોકોને કઈ ટેન્શન એ લોકોને પણ હા એ લોકોને એજ છે કે ભાઈ હ એ લોકોને મ થોડી જવાબદારી આવી ગઈ. પણ એ લોકોને એડજસ્ટ નહી કરવું પડતું એ લોકોને એ. ઘરમાં રહે છે એને એમને ચાર પાંચ પણ છોકરી લોકો એડજસ્ટ કરે છે નવા ઘરે જાય છે. એ કેવું કઠિન કામ છે કોઈ કોઈ ચાલો. ઘરવાળા સારા હોય તો કઈ પ્રોબ્લેમ નહી આવે કે સારા હોય અન્ડરેન્ડિંગ હોય. પણ ગળાક માં એવું થતું છે કે સકલ વાળા બધા સ્ટ્રક્ટ હોય છે સપોર્ટિવ નહી હતા. મને બહુ પરેશાન તો બિચારી જે છોકરી હોય તો શું કરે મા બાપ ને પણ કહી ના શકે મા બાપ એવું કે. કે એ જ છે તમારું ઘર હમણાં ત્યાં જ રહેવાનું છે એ કરવાનું છે.
સાચી વાત ત આપણે જો. જોઈએ ને કોઈ આપણે દેજ દેજ નહીં આવે તો દેજ ઉપર કેટલો સસુરાવાલા કરતા હોવે.
ઇજ તો દહેજ ની આપે તો પણ એ લોકો એટલું બધું.
કે મારે સસરા સાસુ એવું માગ્યું ને મારા પતિએ એવું કીધું હતું ગાડી જ લેવાની હતી આપણે માયકા વાળા બધા મોડ મોડ તો ભણાવે કરે ને આપડે.
હા આટલું બધું મા બાપ ખર્ચો કરે છે બધી ને જીવનપુંજી એમાં લગાવી દે છે લગ્નમાં તો પણ એમ. કે આટલું જ આપ્યું આટલું જ કર્યું એ બધું આખું જિંદગી પર હાભળવાનું. પડે છે છોકરીને ને અમુક હા અમુક હારા બી હોય છે કે કઈ નઈ માંગતા કઈ પણ નહી. કેતા પણ અમુક અમુક મા તો દહેજ લેયજ. છે કે આટલું દહેજ જોઈએ હમને બિચાર મા બાપ માં બાપ ક્યાંથી લાવે આટલું બધું.
હા બધા એક જેવા થોડી હોવે.
હા એજ તો
કોઈ સારા ભી હોવે કોઈ એવા ભી હોવે હ કે નહી.
હા
પે પે આપડેઈએ તોઈ ખબર ના પડે કે પરાયા ઘરની છોકરી આવીએ આપણે તો તો આપણે ગમે. તેમ આપણે જેવા હોઈએ એવા રાખી એને.
હા એજ ને એ લોકો એમ કમુ કમુક સા. અમુક અમુક એલા પણ હોય છે એ લોકો સમાય્યારે આગળથી આવી છે.
આપણા થી મોટા કોઈ જેઠાણી હોય ને તો એ બીજીથી કેટલું બધું પાવર ચલાતી હોય ને.
હા પણ શું કરીએ તો હાભળવું.
પાછ મન તો બહુ દાજ ચડે એના ઉપર
ના પણ હવે શું કરે આપડે નાના હોય તો સાંભળવા જ પડે.
હાંસી બસ બ શું કરીએ સાંભળું જ પડે નને
તો શું એજ છે ને કે આપડે જો પેલા આપણને આપણા મા બાપ કઈ કહેતા તો આપણને કેટલું ખોટું લાગે કે ભાઈ તમે એમ કેમ કીધું મને. એમ કેમ બોલ્યા તમે પણ અમને અહિયાં આપડે આવીએ તો બધું સાંભળવું પડે. કોઈ કઈ બોલે તો આપળે ને હાભળવું. પડે સહનશક્તિ રાખવી પડે કે ન કઈ નહી બોલે. બોલ્યા પાછું આપડે ક બોલી નહી શકતા પ આપણે આપણા મા બાપ ને ક. ઘર વિચારીને બોલી શકે કંઈ પણ અહીંયા બહુ વિચારવું પડે.
હાચી વાત હૈ
એજ તો શું કરીએ આપળ ને આ જિંદગી છે.
જે આપણી જિંદગી એવી છે ને.
હમ મે તો મારી મમ્મી ને મે. રોકટોક નહી કરવાની જેવી રીતે એ પણ બી તો કોઈ ઘરની છોકરી છે તો આપણે એને આપણી બેટી કેવી રાખવાની.
સાચી વાત તમારી આ.
હમ એટલે મને તો એવું જ છે કે ભાઈ મે એ મમ્મી ને એજ કેઉ કે ભાભી આવે તો તારી છોકરી છે અમને એ એમ જ સમજ તારી છોકરી છે. તો શું કેમ કે આપ એ આપને એક્સેપ્ટ કરી ને તોને એસેપ્ટ કરે. પછી આપડે એવું કરીએ કે આપડે બોલે નહી એ તે સારું વ્યવહાર ના કરે પણ એ લોકો પછી એ નય કરે ને આપણી જોડે એ લોકો પણ એ જ વિચારશે કે ભાઈ કેમ કરું આ લોકો માટે
આપણા જેવી શું હોય ને બિચારી
હા એ છે તો.
હા કે નય.
લગ્નમાં પણ આવે મજા આટલા બધા ફંક્શન હોય આટલું બધું હોય.
સાચી વાત હ લગનમાં બઉ બધા આપ
હા બધા રિશ્તેદાર ભેગા થાય બધા કઝિન મળીએ. એમ ડાન્સ કરીએ. જમીએ પછી કેટલું મજા આવે કેટલી એન્જોય કરી. અમે તો એજ હા બસ ખરીદી ચાલુ છે શું લેવાનું ને શું નહી લેવાનું શું પહેરવાનું શું ડ્રેસકોડ રાખશું બધું હલ્દી માં શું પહેરવાના મહેંદી માં શું પહેરવાના.
સાચી વાત રોજ એક એક દિવસના અલગ અલગ ડ્રેસ તમે ખરીદતા હશો નહી.
હા એજ તો મારે એમ વિચારતી જ શું પહેરું ને શું નહી પહેરું બોવ કન્ફ્યુઝન છે.
સાચી વાત છે તો પાંચ છ મહિના જતા ખબરએ ના પડે.
તો શું મેજ હમણામાં ખરીદી ચાલુ છે હમણાં ખરીદી કરતા કરતાં પણ બે એક બે મહિનો તો જતો રહેશે. વિચારી
સાચી વાત છે તો તમે ઘરનું હરનું કામ વામ કરો ને પછી બજાર જાવ.
હા બધું ઘરનું કામ બતાયને પછી જાઉં છું.
સાચી વાત ન ઘરનું કામ કોણ કરે પાછળ સાચી વાત અમારી
હમ તો શું. હમ તમે પણ હા હા તમે પણ આવજો લગ્નમાં
તમે પણ આવજો લગ્નમાં
હા હા આઈશ ને તમે ભૂલાવો તો નહી આવા લગનમાં આવીશ ને
મારે તો ડાન્સ કરવું જ છે.
એવું
હા હા.
હાચી વાત હૈ. તમારા જેવા સૂટ અમારે નહી મિલતા
નય મળે ત્યાં.
ના ના એ નહી મળતા.
હા અહિયાં મળે છે કઈ નય તમે અહિયાં
અમે જોઈએ અમે લગ્ન માટે ખરીદી કરીશ એક
હા, હા મેંભી ડાન્સ પ્રેક્ટિસ વિચા બીજુ શું કરું, ભાઈ આટ સોંગ પર ડાન્સ કરું હા મને તો આવડે ને ડાન્સ, મને બહુ ગમે.
સાાચી વાત તો અમે તમારે તો તમારા ભાઈનો લગન છે તો તમારે તો કરવું જ પડશે ને ડાન્સ.
હા એજ તો વાતો કરો. તો પાછું એકજ ભાઈ છે તો એમ આ પાછી કરશો.
સાચી વાત હે.
તો શું બીજું કેમ ચાલે બધું સારું છે.
બસ બાકી બધું મજા મે. આપડુ શોકરીન જિંદગી કેવી હોવે નહી કે, આપણે મમ્મીના ઘેર મોટા હોઈએ. પશે દુસ દુસરા ઘેર જઈએ તો એના ઉપર પૂરી જિંદગી આપણને ક કાઢવા ની.
એજ તો આપ એટલે. આટલા મા બાપ આપણને પાલે છે, પાલે એકદમ લાડ પપ્યાર થી આપણને પાડે, પછી એ બીજાને સોંપી દે, કેટલું એમનું કડુ કળેજું કાઠવું એ કે મતલબ હ.
સાસ હોવેય, સસરા હોવે, જેઠાણી હોવે, નળદ તો એ બધા ગમે તે બો આપણે કહીએ તો આપણે બધું સાંભળવું પડે, કે નહીં?
હામડવુજ પડે, તો શુ કરીએ?
ને મમ્મી ના ઘેર તો કોઈ બોલ હોય તો આપણે સાંભળીએ? પાછું જવાબ આપીએ આપણેે, તો.
ત્યાં એકદમ ફ્રીલી હમ્મ ત્યાં એકદમ આપડે ફ્રીલી હોય છે.
ચાલો.
હમ્મ ચાલો કઈની મળીયે પછી, ચાલો જય શ્રી કૃષ્ણ.